હલો.
હજ
હલો. હલો.
હોવા જ
અવાજ જો નથી આવતો, હલો.
હલો. હલો. હલો. હાલો. હલો. હ શું કરો છો?
હા બોલો.
હલો હા મજા
હા આવાજ આમ તોહ હ
હવે્યા હ વશવાંતે
પેલો પેલો અવાજ ન આવતો
એવું એમ. પછી ચલ રાગે પડતે હેડી જાય. શોંતિ
હ એટલો જ લો હ શ કરે છે બધે.
જો આ જગાડે આપડને તો સાડા અગિયાર વાગે ઊંઘવાન નોમ નહી લેતા.
તો સારું કેવાય તાન.
બધા સુઇ ગયા મારા સિવાય. તમે કરો ને ત્યા પિંકી ન ચાલુ હતો. મીહીત ઘડીક રઈ ન કરું.
હઅ હ
તેમાં તેમાં
એવું થયું એમ. હહહ
હ દિવાળી માં ભઈને ઘેર બુનને કર્યા તે બૂન વ્યસ્ત બોલ્યા
હ હા
પછી માર ભઈ ન કર્યો.
હમ હમ
તે માર ભાઈ આહાર તો તો
હક. ના હોય.
માર ભાઈ કે કે જેવા સાથે તેવા થઇ જકે
કા
કીધું અમારે હાલ અક્ષુને કીધું હાલ એવું જ છે કીધું ઓય બધી સોડયો સી. અમાર છોકરો કોઈ નહીં કીધું.
હ હ
એતો એન કાકા નો ફોન આવે કે શું કરે? કે હું આ રહી. એટલે કે આઈરો કેવાય. તો કે ના આઈ કેવાનુ કે તો કે તું છોકરો હે કે સોડી. તો કે હું છોકરો હું સોડી નઈ
હ હ હમ
દવા જબરજસ્ત આતો તો
ઓહ, એવું એમ. હઉ. ખઈ ને બેઠા જુઓન હ હ બધા હવે ઊંઘવા આવ્યા. બધા હઉ હઉ ના ખાટલે.
હ, ફઇ ને બધા મજા?
હઉ, બધા મજામાં હોન.
ફાઈને તબિયત સારી
હઉ હારી. ફઈની પણ એક છે
વરહાદ નહી. તાપે બળી જસે ને વાયરો ફૂંકે ન બધું હે અત્યારે વાયરસ તાપ પડેને અત્યારે વાયરો સડ્યો છે ઓડી પણ
કો હમણા અમાર અવાજ આવ આવું થઈ રહયું. કામકોર થઈ ગયું કડી બાજુ જબર વરશે એમ તો આજે કડી જબ્બર વરસાદ પડ્યો હતો અ મે કીધું આવશે મેહોણામા. મેહોણામા કોય ના આયુ.
હવે આવશે આપડે હેડો
શી ખબર. હવ તે કડી અમદાવાદમાં પડયો. મેહોણામા તો ખાલી ચાર પાંચ છાંટા નાખ્યા ઈ જ કો એન પૈ કોઈની
કમે આવશ્ય વાત કર
હઉ, ચેટલા ફોન કર્યા દરરોજના.
અ હ.
કેકવાના કે નઈ?
જાતેવા ગાય ને. તે તા ભઈન તો ગીતા પહી તો નહીં મોન જાતારે એમ જ કીધું. એ થોડા આપડે બી વાતો કરી શકીએ તો ઈ કેમ આપડે વારા કરીએ ફોન કર કરશે કે એમ તો ના પાડે ઈ મા નઈ કરવું. અવ તે મનેલા.
નઈ લાગતો.
હ અત આલે તમાર મ વ્યસ્ત બોલતો તો. એટલે અ એટલે.
મને એવું લાગે આપણે એપ્લિકેશન ચાલુ કર્યું હોય ને વડી હોમે એવું હોય ન. એટલે એક એપ્લિકેશન હમ્મ તમે ચાલુ એપ્લિકેશન કર્યું મેં કર્યુ હો ઈને ઓ વ્યસ્ત છે એમ.
હ વ્યસ્ત છે એમ આ ફોન નીકોડે આપડે ફોન લગાવાઈ જોયને એન કુટ થાય તો.
હ એ
હમાર લગાવેલ લગાવેસ તો બોલે.
વ્યસ્ત બોલે હે ત્યાં કોન?
પન પિંકીનો આયો તો?
હ.
તે પસી કેવ પિંકીને કીધ માર વાહણ પડ્યા ઘડીક રહીને મુ ફોન કરું.
હ.
તે કે હારુ પસી વડી વાહણ ઘસીને પિંકીને ફોન કર્યો પણ પિંકીને જીનલ બૂનનો સાલુ હતો.
હમ્મ અ
પહી અ જીનર બુનને ના કર્યો અલ ઈન વાત ચાલુ હતી પછી મેં પપ્પાન ફોન કર્યો.
હમ્મ અ
પસ વડી પિંકીન કર્યો.
હવ.
પછી માર ભય્ન કર્યો.
ઓહો.
પસી કેળેમ દવા લગાવરાઈન પસમાં ભઈ ન તો કર્યો તો.
ક્યો હ.
પસી બુંનને કર્યો પસ તમને કર્યો આજ તો.
ઓહો વાત ચ ચેટલા ફળ કર્યા તમે કો રેકોર્ડ ચેકો્ડ તોડ્યો હ એજ કઉન હું ને.
પા પા પા પસી રોટલી કરતી તી.
હ.
બુને કીધું આપડે ઓમ વાત કરાય એના કરતાં ઓમ વાત કરો આવવું હોય તો આવેન વળી કોઈની વળી કીધું. એ દસ મિનિટ બગાડ કીધું તારી અવાજને અવાજ કીધું. તે કરે ચાર પોસ મિનિટ મસ્ત. તો હેડયોને અક્ષુ રોતો રોતાં વકિડા નકુ
પતી ગયું
પતી ગયું શું વળી. પછી કીધું ઓમે ની આવે ઓમેય ની આવ થાવા દેવો કો વાંધો નહીં કીધું.
હ અ.
બઈ તો ફટાફટ લઈને જતો રયો કે. અને પસી ફોને પતી જ્યો ને ઈવે જતો રે. તી ના અતાર મુ જે આપલું બેડ બેડ હેન યો ખૂણામ રહીને વાતો કરું છું તાર બળી ગ રહીશું.
ઓહ હો હો ના ના એ ચો પખો ચાલુ હોય તો હાલે ધીમો ધીમો.
એ તાબા ઉપર જો ઓ રન તો કાક અવાજ ઓપડી જઈ ટાવર આવેન ના આવે.
યેક
એટલે બધાં ન આમ ચીયો જાઈ આમ ગોળ કરત. તેમાં બોલાય ને તમે તો ઓહરીનો પંખો સાલુ કરેને તો આપ ઊંજાને ઈએ પંખો સાલુ શે, બે- બે પંખા સાલુ શે એટલે અવાજ બાર ના જાય. એટલે એમ તો બયન કીધું શે. ભઈ કહેતા તા ને આરતીબુનને. અઈ રઉ કે કમાય રી અમાર વહુ કમાય શે.
ઓહો.
અબાની
હમ્મ હમ્મ, કેવું થયું?
હ અ આરતીબુનની ઈ વાત ખાલી એમને કયરાથા આની બુન આયા તાન એટલે.
હોવે.
તેમ અમ તેમ.
હમ્મ એવું થયું એમને?
અન કાકો કેતાતા એ કી મેહોણાંમ તરત તલ ના શું બેકી એમાં અઠવાડિયું કર્યું એતો આપણે ના ફાવે ઈયા કીધું. આપડે કીધું ના ફાવે ના ફાવે કીધું ઈનોતો કે બે અઠવાડિયું રહીને ફાઈન કરતો હશે પણ એમ ક્યાં સોડી ફવાડે ના ફવાડેના. અક્ષુ ફવાડેને ના ફવાડ હમ્મ.
અક્ષુન તો ફાવે એવું છે હો.
પસનીતો ના પણ કીધું એક અઠવાડીયું સાલશે. કદાચ મોડીવાસમાં રેવાનું થાયે. નારે વળી પીંકી બસમાં આવશે ન તો વળી પસ આવશે વળી. વધારે રેવાનું થાય નેતો પસી આઈશુ હોએ ઓમે અઠવાડિયુ રેવા નથી એટલું બ ધની વળી આપણું જાઉં.
હા ઈ તો કો.
એટલે અવે કો એકલ કોઈ હાવ સોકરુ લઈને એકલો ના આઈ હકો. એટલે કોઈ દા આઈલા નઈ એટલે હવે એકલા ના આઈ હકો.
હા એ ખરું એમ એમ કોમ તો ફાવે એવું ભઈ એવું નહિં ઓમ તો ખુલ્લું બધું ભઈ ઘરે ઘરે હોય એટલે.
તોય મેં ડિમ્પલબુનને અ બધાં કરે અવે ડિમ્પલબુનને વાત કરે કે જાઉં હોય તો એ તો કે મારે છ તારીખે કોલેજ ચાલુ થાય.
એવું એમ ને.
હ એટલે પસી હું મોડીવાળુ. હવે આ છ છ તારીખે ચાલું થાન હતી, કંઈ તારીખ થઈ આજ?
એવું શે એમ?
હ આજ કઈ તારીખ થઈ? હ છ તારીખે ચાલુ થઈ જાય. છ તારીખે ચાલું થાય કોલેજ આવું.
ઓહ!
એમ અન પસી વહાણે વળી કેવું ન પડે અને અની બુનને ભોણીયો રેતો નહીં પાસો.
તો ઈફાવાડાને બોવ હશે અનુભવ.
ઓહ એટલે અને એમાં રસીયા લઈને આયા હશેન ડાયરેક્ટ. તે નહીં ફવાડતો રૂ રૂ કરે તાવ આયો હે. અક્ષાંન તો પાઈ તી હા બધાને પાયા.
એમને.
હ ગોમમા પવરાયા જ્યાં તાન.
એવું થયું એમ હવે ઘરે નહીં આવતાં પેલાં લાવતાં તા છેતરમાં હવે નહીં આવ
ના ઘરે આયા તા. પમતા ઘરે આયા થા હો ઘરે આયા.
એેમ હ અ.
જ્યાંતા.
હ અ.
એમ.
એવું છે એમ ને.
થઈ જયુને એટલે આવે વળી એમ કે ઓનલાઈન પણ થઈ ગયું ન એટલે આવે. એટલે આવી બતાવું પડ કરન. અ એટલે એમ.
હમ્મ ને તો છે જ નહે.
બરાબર એવી રીતના બધું કોઈ લખી એટલે એમ કે બધું એન્ટ્રી બતાવી પડે.
એ તો બધુંય લ વું પડે ઉંમર, વેરો, આધાર કાર્ડ નંબર હુધીય લખવું પડે.
હા એટલે બધું લખવું પડે એટલે બધું કડક થઈ ગયું.
હમ્મ અમ.
શું કો આવવું નય તમાર?
એવું શે એમને? તમાર અરે હવે જોવો હશે હવે જો મેળા જો થોડી અન લેવા બંધ થાય તો આવવું પડશે કે.
એવું હે.
એટલે હવે જોઓ ઈચ્છેલા તારે રેવાન કેતી તી હવે જોઓ હ.
એ ચુ કોછો મન કી તો નહીં શીખ જેટલા દાડા જેટલા દાડા રેવાતી એટલા દાડા કીધા ઓર રતન તારકાવતા નઈ કીધું.
મેં તો આ શનિ રવિ કીધું તું તો હવે શું ઈર રહ્યા ન શું પોઝિશન શેન આવું પડશે પહી આવતો શનિ રવિ તો છે જ. કોક. આ શનિ રવિ વળી કાલ નઈ ન પરમ દાળ શનિ રવિ છે જ કાલ ગુરુ શુક્રવાર થાય.
હ કાલ શુક્રવાર. મારે કાલે જો જવારાને તો પાક જાઉ છે કોણ અણબી
હા એટલે જ ને અવે આવતા શનિ રવિ વાત જો આવતો શનિ રવિ શું કે છે ઓ ભઈ મુ આઈસ શનિ રવિઉપર બે દાડ હો.
ચાલે.
ચાલેને?
તમે આવતા શનિ રવિ આવોન તો
એટલે હજી ઈક દો આ શનિ રવિ તો ઓમેય નહીં આવાની એટલે આવતા શનિ રવિ જ આવાન થાય અમારે. રાઠોડ ડુબી જવ થાત હમજી જ લેવાનું. હું શનિ રવિ સિવાય આવાન નહીં. હા કારણ કે મારે શનિ રવિ રજા મેળે જ આવે ઓમ તો કોઈ મેળ ના આવે એટલે.
રઈવારની તું
હવ તમાર જેમ સેટ થાય એવું કોન તાર. કે આ શનિ રવિ મેળ આ બને એટલે આવતા શનિ રવિ રાખવું પડે.
હ તો પછી હું એમ કે બેદાણા પછી જઉં પ પાટણ ડાયરીક જઉ રવિવાર ની જઉ ને તો સાલેક કર ને છોકરાએ ઘરે હોય શનિવારે દી એ આખા દાડાની હોય પાછી
હો
હોજી આવી બપોર ઘરી આવી પણ એટલે જોઉં છું એ તમારે તમારે જાઉં આબુ જ હોય આવજો પણ ના નહી
હમ્મ ના ના મારું જ કોઈ નક્કી નહિ મારે તો શનિ રવિ સિવાય સિવાય મેળ જ ના આવે પછી
હ મારે કીધું જવાઈ કાલ જવું પમદાર જવું કીધું એવું છે.
ઓ હા તો વાર તહેવાર આવતો ઠીક છે ને કોઈ શનિ રવિ જ મેળ આવે એટલે જ નહી
હા બરાબર બીજી શાંતિ હે ને શોંતિ બધા મજામ શે
હઓ
અને બસ ચાર ઓમે હવે કપ
હ હ હારુ હો હોય તો ઈયન રીતે હવે પૂરું થઈ જાહે કોણ તમાર આયા એકેદાર ના પૈસા આયા કે નહીં આયા.
હ અ આયલા સે મોએ લખેલા સી ઉપાડે નહી બે ત્રણ દાડા થયા હી
એક ઓટો અબ આવે તો એમન મારા એમ
તમાર આયા
અ કી